હાલો બધા મજામાં
હમ્મ આજે હું તમને ખુબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું જેનો ટોપિક છે પર્યાવરણ અને પ્રદૂષણ પહેલી વાત તો પર્યાવરણ એટલે શું પર્યાવરણ એટલે આપણી આસપાસનું કુદરાતી વાતાવરણ જેમાં બધું જ આવી છે મતલબ હવા પાણી જમીન વૃક્ષ નદી પર્વતો પ્રાણી અને અન્ય પક્ષીઓ આ બધું માંડીને પર્યાવરણ બને છે સ્વચ્છ અને હરિયાળુ પર્યાવરણ દરેક જીવન જીવ અને જીવન માટે ખુબ જ જરૂરી છે પર્યાવરણ આપણને જીવનમાં ખુબ જ જરૂરી છે પર્યાવરણ આપણા આપણને જીવનમાં માટે હવા પાણી અને ખોરાક આપે છે જો પર્યાવરણ સ્વજ્છ અને સંતુલિત રહે તો માણસ ને વધુ પૂરતું મળી રે જેમ કે હવા પાણી ખોરાક વગેરે અને અન્ય જીવનો પણ સુ સુરક્ષિત રહે એથી પર્યાવરણનું સંરક્ષણ કરવું એ નાગરિક ની ફરજ છે એવું મને તો લાગે છે પરંતુ આજે પર્યાવર સૌથી મોટો ખતરો પ્રદુષણથી છે વધતી વસ્તી ઉદ્યોગો વાહન નોતો માંડો અને વૃક્ષો સતત કાપ પવન કાપું જ થવાના કારણે હવા પાણી અને જમીન પ્રદુષણ થઈ રહ્યા છે તે વસ્તી ને અ પહેલા તેને અટકાવવો જોઈએ જેથી કરીને અ વૃક્ષો ઓછા કપાઇ અને પ્રદુષણ ઘટે અને ઉદ્યોગોને પણ આપણેે અ ઝેરીલો ગેસ હવામાં છોડી દેવાથી રોખવો જોઈએ જેના કારણે હવા પ્રદુષણ થાય છે આપડે કારખાના અને કંપનીઓને નોટિસ દ્વારા તે લોકોને જાણ કરવી જોઈએ કે પોતાનો જે ઝેરીલો ગેસ અથવા પોતાની ઝેરીલી હવાઓ બહાર ખુલ્લા આકાશમાં નહી છોડી દે એનું ખુબ જ ધ્યાન રાખવા કેવું જોઈએ વાહનોમા પણ આજકાલ ખુબ જ વાહનો પણ આજકાલ ખુબ જ ધુમાડો કરી રહ્યા છે જેના કારણે જેના કારણે આજે હવા ખૂબ જ પ્રદુષિત થઈ રહી છે આપણે અ એ ધ્યાન રાખવું જોઈએ કે આખા વર્ષમાં આપડે પીયુસી વારંવાર ચેક કરાવું જોઈએ ગાડીની સર્વિસ બરાબર કરવી જોઉએ જો આપેડે પીયુસી કાઢતા કોઈ તકલીફ જોવા મળે તો આપણેે ગાડીની સર્વિસ કરાવવું જોઈએ જેથી વાહનોમાં ધુમાડો વટકે જેના કારણે પ્રદુષણ ઓછું થાય ને આજે વૃક્ષ નું સતત કપાવું થઈ રહ્યું છે તો આજે અ અલગ અલગ જગ્યાએ જઈને વૃક્ષ બચાવવાના કાર્યક્રમો ચલાવવું જોઈએ જેના કાકરણે બુક્સ બચી અને આપણે તેને અ કાપતા અટકાવી શકીયે હવાના પ્રદુષણ થી શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને અન્ય પ્રકારના રોગો પણ ફેલાય છે પાણી નુ પણ પ્રદુષણ ખુબ જ વધી રહ્યું છે જે પણણને ખુબ જ નુકસાનકારક છે જેથી આપણે પ્રદુષણ ઘટાડવા માટે ખુબ જ પ્રયત્ન કરવા જોઈએ એવું મને તો લાગે છે
હા તમે કીધું તેમ સાારું છે અ પ્રકૃતિ આપણ જીવ આપે છે પરંતુ જો આપણે પ્રકૃતિ રક્ષણ નહીં કરીએ તો જીવન જોખમમાં આવી જશે પ્રદુષણ એ હવા પાણી જમીન અને અવાજનું પ્રદુષણ થયું થયું છે આ ઉદ્યોગો વધવાના કારણે ઘણા બધા ગામડાઓ પણ ઉદ્યોગઞાન બની ગયા છે ભારતમાં ઘણી બધી ઉદ્યોગપતિઓ આવી ગયા છે જેના લીધે ઉદ્યોગમાં ઘણા બધા આ પ્રદુષણ ફેલાય છે અમારે ગામમાં પણ એ એક ફેક્ટરી છે તેના લીધે પ્રદુષણ ન પ્રમાણ ખુબ જ વધી ગયું છે પ્રદુષણ ના પ્રમાણને કારણે અમારે ત્યાં ખૂબ જરૂરી છે કે પ પ્રદુષણ પ્રમાણ ઘટાો જોઈએ આ જેમ કે હવામાંથી નીકળતો ધુમાડો એટલે કારખાના ઝેરી ગેસ વાયુઓ પ્લાસ્ટિક ન વધતો ઉપયોગ નદીઓ નાદી યો છોડવા કચરો તે રસાયણ તેમજ ફટાકડા ઉપયોગ મુખ્યત્વે ઘટાડવો જોઈએ પ્રદૂષણને કારણે શ્વાસ રોગો દમ હદય રોગ અને ચામડીના રોગ અને અન્ય અનેક રોગ સમસ્યાઓ વધી છે પ્રદૂષણ પાણીના કારણે અનેક ચેપી રોગ ફેલાયા છે ધવની પ્રદૂષણ શિક્ષણ માનસિક તણાવ અને ઊંઘ ખેચેલ પદાર્થ પણ ખૂબ જ ઓછા આવ્યા છે પ્રદુષણ ના કારણે અમને ખુબજ તકલીફ છે અમારા ગામમાં પણ પેલા એવું જ કરતા હતા કે અમે ત્યાં કચરો નાખી દેતા હતા પછી અમારે ત્યાં ગામમાં રોગચાળો ફેલાઈ ગયો હતો પછી અમે સરપંચ શ્રીને વિનંતી કરી કે તેઓ કચરો એકબીજાને ત્યાં નાખી દે અને જો તે જો કચરો નાખશે નહીં તો તેના લીધે ખુબ જ મગજ મારી માર્યું પડે છે આપણે કરો નાખવાથી આપણને ખૂબ જરૂરી છે કે આપણને ત્યાંરો ઓછો નાખવો જોઈ અને કે ખુબ જ જરૂરી છે કે કચરો કચરા પેટીમાં ના આખો જે કરો કચરા પેટીમાં નાખશે નહીં તો તેઓ હમ્મ કચરો ગામમાં રોગચાળો ફેલાઈ ગયો હતો પછી અમે સરપંચ શ્રીને વિનંતી કરી તે મ મ્યનિસિપાલટી ને બોલાવ્યા પછી તેઓને એક એક કચરો ગણાવ્યો હતો અને પછી દેહોને દંડવી કર્યો કે તમે સમયસર તેમે કામ કરતા નથી અને જેના લીધે તે ખુબ જ જરૂરી છે કે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ પછી ગામમાં નવા નવા હોસ્પિટલો ખોલાવ્યા પછી પ્રદુષણ ન પ્રમાણ ઘટાડવા વાળુ વૃક્ષો રોપણ કરાવ્યું ફેક્ટરીઓને બંધ કરાવી. અને તેથી પ્રદુષણના પ્રમાણમાં ઘટાડો ખુબ જ ઘટયો છે. અને આજના આધુનિક યુગમાં. લાકડા ના બળતણ નો ઓછો ઉપયોગ કરવો જોઈએ કેમકે આપડે વીજળી નો વધુ ઉપયોગ કરવો જોઈએ. અને તમે કીધું તેમ કે ગાડીઓમાંથી ધુમાડો નીકળે છે. અને જેના લીધે. આપણને ખુબ જ મુશ્કેલીઓ બને છે. અને તે ખુબ જરૂરી છે. કે તે કરવું જોઈએ અને તે પ્રદુષણના પ્રમાણમાં ઘટાડો કરે છે. અને પ્રદુષણ ઘટવાના કારણે. આપણને ખુબ સમસ્યાઓ વધી છે.
હ હા. બિલકુલ સાચી વાત છે. આપડે એ પ્રદુષણ અટકાવવા માટે પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો ખુબ જ જરૂરી છે. પ્લાસ્ટિક જમીન અને પાણી બંને પ્રદુષિત કરે છે. જેના બદલે કપડા થી કપડા ની થેલી નો ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણને અનુકૂળ વસ્તુ જ આપડે ઉપયોગ કરવા જોઈએ. આપણે સૌ પ્રથમ પાણી ની બચત કરવી જોઈએ, પર્યાવરણની સુરક્ષા એ એક મહત્વનો ભાગ ભજવે છે. જે આપડે પાણી ની બચત કરીએ છીએ. પાણી નો બગાડ ન કરવો જોઈએ, અને વરસાદી પાણી નો સંગ્રહ કરવાનો, આપણેે ટેવ પાડવી જોઈએ. આપડે કચરો ગમે ત્યા ન ફેંકવો જોઈએ. આસપાસની જગ્યાઓ સ્વચ્છ રાખવી જોઈએ. અને અન્ય અને સ્વચ્છતા નું મહત્વ બીજાને પણ સમજાવ વું જોઈ જો અને અનેક કાર્ય મો સ્કૂલ અથવા જાહેર સ્થળો પર ચલાવવા જોઈએ. શાળાઓમાં પણ, વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં કરવા જોઈએ. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણના જાગૃત કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ સારા સંસ્કૃત આપવા જોઈએ. આજે આપણે પર્યાવરણ ખુબ જ પ્રદુષણ થઈ ગયું એવું છે. મને લાગે છે. આપણે રોજ જે હવા લઈએ છીએ, જે પાણી પીયએ છીએ, અને તે જમીન પર રહીએ છીએ, એ બધું પર્યાવરણનો જ એક ભાગ છે. જો પર્યાવરણ શુદ્ધ રહે તો આપણું જીવન પણ સ્વસ્થ રહે, જો પણ પર્યાવરણ જ પ્રદુષણ હોય તો, આપણને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે. પાણી અશુદ્ધ મળી શકે, અને આપણેે જ્યાં રહીએ તે જગ્યા અ ખેતી લાયક? ખેતી લાયક નહી રહી શકે, એવું મને લાગે છે. પરંતુ વધતી વસ્તી અને ઔદ્યોગિક વ્યસના કારણે, સતત પ્રદુષણ વધી રહ્યું છે. એવું મને લાગે છે. વાહનો માંથી નીકળતો ધુમાડો, કારખાના માંથી નીકળતો કચરો, અને વૃક્ષાણ કાપણી એ પર્યાવરણ ને ખુબ જ નુકસાન પહોંચાડશે, એવું મને લાગે છે.
હા. તમારી વાત સાચી છે. કે પ્રદુષણ નુ પ્રમાણ ઘટાડવું જોઈએ, એટલે અમે પ એ પ્રદૂષણ ફેલાવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે. અ અ સરકાર શ્રી સામે સામાજિક સંસ્થાઓ ઘણી બધી લાવી છે. કે આપડે તહેવારોમાં ફટાકડા ફોડીએ ત્યારે પણ, ઘણા બધા અ ધુમાડો નીકળે છે. જેના લીધે પણ પ્રદુષણ થાય છે. આપણે ઓછા ફટાકડા ફોડવા જોઈએ, અને તેથી પ્રદુષણ ન પ્રમાણ ખુબ જ ઘટાડો થાય છે. જો પ્રદુષણ ના પ્રમાણ ઘટાડો થશે તો, આપણે રહેવાની સુવિધાઓ પણ સારી રહેશે, અને જેના લીધે ખુબ સારું રહે છે. અને તે કરવાથી પ્રદુષણ નુ પ્રમાણ ખુબ જ ઘટાડે છે. આપે વૃક્ષારોપણ કરવો જોઈએ. વૃક્ષો કાપવા જોઈએ નહી. અને તે ખુબ જ જરૂરી છે. કે વૃક્ષો.
વૃક્ષારોપણ કરવું અને લીમડાઓ રોપવો તળાવના કિનારે, કે નદી ના કિનારે ખુબ ઝાડવાં રોપવા અને શહેરમાં સમસ્યાઓ ઓછી કરવી જોઈએ, અને તે ખૂબ જરૂરી છે. કે તેના લીધે આપણે કંઈક કરવું જોઈએ. આપણે પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા જોઈએ. ગામડાઓમાં સ્વચ્છતા રાખવી જોઈએ, તેથી રોગ ચાળો ફેલાય નહિ, અને હોસ્પિટલનો ખર્ચ પણ ઓછો થાય છે.
આપણે સૌ પ્રથમ પાણીનું પ્રદુષણ અટકાવીએ તો આપણું બધું શક્ય બન્ બનાવીએ છે. એક વૃક્ષ અનેક લોકોને પ્રાણવાયુ આપે છે, ગરમી ઘટાડે છે અને વરસાદ લાવવામાં મદદ કરે છે. આથી દરેક વ્યક્તિએ દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ, ભગવાનનો સંકલ્પ કરવો જોઈએ. આગળ સરકાર દ્વારા, સ્કીમ લાવવામાં આવી હતી, કે જે એક જે અ જે કોઈ પણ એક વૃક્ષકાપે તેને જગ્યાએ સામા સો વૃક્ષ વાવવા જો કોઈ પણ વ્ય ને ખુબ જ જરૂરી હોય તો જ વૃક્ષ કાપવા, નહી તો નહી કાપવા. જો એકદમ ખુબ જરૂરી હોય, તો તે વૃક્ષ કાપીને પણ તેના જગ્યા વૃક્ષ કાપ રોપવા જોઈએ. એવું મને તો લાગે છે. અને આજે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો આપણે કરી દેવો જોઈએ, જેના કારણે આપણું જમીન પ્રદુષણ નહી થાય, હવા પ્રદુષણ ન થાય અને બધી બાજુથી આપણને ફાયદો રહે એવું મને લાગે છે. તો આજ રીતે આપણે આગળ પણ વાત કરતા રહીશું.
હા.